હાલો હા બસ મજામાં તમે તમે કેમ છો
બસ મજામાં હો શું એ શું ચાલે
કઈની આ રસોઈ બનાયવી છે હજી જમવાનું બાકી છે હા મોડા જમે છે
હા શું તમે તમે તો ઘરે જ રસોઈ બનાવો છો હોમ મેડ કે ફાસ્ટ ફૂડી વધારે ખાવો છે
એમ તો બંને હોય છે કારણ કે બહારનું પણ ખાવાનું પણ એટલું શોખ જ છે પણ હમણાં શું હમણાં અ આટલું બધું આ ફાસ્ટ ફૂડમાં હમણાં વધારે નહી ખાય તે પણ સારું કેહેવાય કારણ કે આપણું શરીરમાં તે બહુ નુકસાન કરે એ બી છે ખાવાનો શોખ તો બઉુ છે એટલે એજ બધું વસ્તુ છે ને આપડણે જેટલું હોય તેટલું ઘરે પણ બનાવવાની કોશિશ કરીએ
સાચી વાત છે આે જો હોમબેડ ફ્રેન્કી બનાવું છું અ બાર નું જેટલું બને એટલું ઓછું ખાઈએ
હા હવે આજે મેં ફેન્કી જ બનાવેલી છે હ અચ્છા તો આપડે શું ફન્ક કી બનાવીએ તો તેમાં શું બધા વેજીિટેબલ્સ પણ આવી જાય અને છોકરાઓ પણ આમ શોખથી ખાય છે
હ સાચી વાત છે છોકરાઓ
હમ હા તો બસ એટલે જ આજ રોજ શું બનાવવું શું નહી બનાવો બસ એજ રોજ આપડે લેડીઝ ને સ્ત્રીઓને તો આજ વધારે વિચારવાનું જ હોય છે જેટલું તો બનાવવામાં ટાઈમ નથી લાગતું તેટલું તો છે ને શું બનાવીયએ તે વિચારવામાં ટાઈમ લાગી જાય છે
સાચી વાત છે તેમાં ભી નવું કઈક બનાવવું હોય તો તો બહ અઘરું છે
હા નવું કઈ બનાવવાનું હોય જ ને તેને માટે છે ને બધી વસ્તુઓ ઘરે હોય છે કે નથી હોતી તે પણ આપણેે એટલું આપણું એક દિમાગ ખરાબ થાય છે ને
હા સાચી વાત છે થઈ જાય છે પણ ઓમ ઘરે હમ ઓમ આપડે ઘરે હા આપડે ક્યારે અઠવાડિયું ઘરે ખાવાનું અને વીકેન્ડમાં બહાર જઈ આવવાનું એટલે બંને કામ થઈ જાય
હા બસ એજ એજ ચાલતું છેજ છ દિવસ ઘરે જમવાનું એક દિવસ નું બહાર નું હોય છે એવું જ હોય છે કારણ કે શોખ બી એટલો છે બધાને ખાવાનો બહાર ન તો
હમ સાચી વાત છે
તો આપણે મતલબ ગમે તેમ કરીને મતલબ છોકરાઓને રોજ નવું નવું કઈને કઈ કઈ ને કઈ વેરિયશન કોઈ પણ આઈટમમાં વેરિએશન કરીને આપણને ઘરમાં આપણે નવી નવી આઈટમો બનાવીએ જ છે પણ શું આપણને પણ છે હા બહાર ન ખાવાનો શોખ હોય તો આપણે બી રવિવારે હોય તો આપડે બધા ફેમિલી સાથે મળીને બહાર જઈએ છે તો તું એકબીજા હા તો આપણે શું ફેમિલી સાથે પણ એન્જોય કરી શકીએ છે નેગ એવું એમ
હા અને ઘરે બહાર નું ભી એક નવો ટેસ્ટ આપને ખાવા મળે છે. બંને થઈ જાય છે.
હા એ તો છે જ
હા પણ અત્યારે બારનું ખાવામાં ભી એટલી સાવધાની રાખવી પડે છે ને કેટલું બધું લોકો મિ અ ઓલું કરે છે ભેરસેેર કરે છે એમાં કેટલા બધા એવા ખરાબ પદાર્થો નાખે છે જેનાથી આપડી તબિયત ખરાબ થઇ જાય છે એટલે બને એટલું હોમમેડ બનાવીને ખાઈએ ને એ ભી બહ સારું છે અત્યારે આપડી હેલ્થ
એ એ તો હોય જ છે પણ આપણે શું ફાસ્ટ છોડમાં શું વધારે આમાં આપણને આમ ટેસ્ટી લાગે છે આપડણે બહાર જઈએ છે તો આપણને ફાસ્ટ ફૂડ નો કેટલો શોખ છે આપડે કેટલું બધું આમ ખાય છે તો તેમાં એ લોકો કેટલા કેટલા આમ કેવા કેવા સોસે સોસ નાખે છે કેવું બધું તેલ વાપરે છે તો એ તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકા કારક સાબિત થાય છે જો વધુ પ્રમાણમાં તેલ મીઠ હું ખાંડ એ તો હમણાં એટલું નુક શરીર માં નુકસાન કરે છે ને ને એ બધા ફાસ્ટ ફૂડ આપડે જે ખાતા રહીયે ને તો આપણને કેટલી બધી બીમારીઓ આવે છે ડાયાબિટી, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, બ્લોકેજીસ કેટલું બધું હમણાં તો આ બીમારીઓ આવે છે કેવા કેવા તેલ વાપ
સાચી વાત છે બઉ બધાં આ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ફાસ્ટ ફૂડ ના કારણે પણ અત્યારે શું એક વર્લ્ડ ટ્રેન્ડ થઈ ગયો છે કે આ લોકો ગયા તો આપડે ભી બારે જવું એટલે જવું જ જોઈએ. એવું થઈ ગયું છે એટલે બધા વાદા ખેચઈએ છે
હમ એતો છે બીજું ના હોમમેડ હોમમેડ ફૂડ માં શું આપડે છે ને જો ઘરે કાંઈ પણ બનાવીએ તો શાકભાજી લાવીએ તો આપડે આપણી સ્વછતાને કેટલી કાળજી રાખીએ છે કઈ પણ લાગે તો આપડે બધું વસ્તુ આપડેં ધોઇ ને વાપરીએ છે જે જે હવે બહાર આપડણે ખાઈએ છીએ તો એ લોકો કઈ એ લોકો એટલી બધી સ્વચ્છતા જાળવતા નથી બધું હોય તે સડેલા હોય આમ હોય તે બધું એ લોકો એવું જ વાપરે છે તે આપણા શરીર માં કેટલું નુકસાન કરે છે પણ જો હોમમેડમાં તો આપડણે હા ઘરમાં તો કેટલી કાળજી રાખી રાખીએ છે સ્વચ્છ રાખીએ છે અ હવે રોટલી, શાક, દાલ, ભાત, ખીચડી કેટલી બધી આઈટમો બને છે ઘરમાંને એને એમાં પણ આપણે છેને નવું નવું વેરિએેશન કરીને બનાવીએ ને તો છોકરાઓને ખંબર પણ નથી મળતી ને એ લોકો એટલા રાજી થાયને ખાઇ
હા સાચી વાત છે અને આપડે જો ઘરે બનાવીએ તો બધા એના ટેસ્ટ અકોર્ડિંગ બનાવી શકીએ કે અમુક ને સ્પાઈસી વધારે ભાવે છે તીખું તો એને તીખું કરીને આપીએ અમુક અમુક ને મોડું ભાવે છે તો એને મોડું અમુક ને ગળ્યું તો આપડે ઘરે એ બધું કરી શકીએ છે જયારે બારે એ કઈ ઓપ્શન નથી રેતો શીખવું તો મળતું જ નથી મિર્ચ મસાલા વાળું જ બધું મળે છે.
હા એ તો બરાબર ક્યો હોમમેડ ફૂડમાં આવે જો આપણે આપણે મતલબ જે લોકોને જેવું ભાવે એ લોકોને એ પ્રમાણે ગુણવત્તાપૂર્વક ને આપણે પણ આપણે ધ્યાનપૂર્વક જ આપણે બધું વસ્તુ યુઝ કરતા હોય છે હવે તેલ પણ હોય તો બરાબર માત્રામાં જ લે છે એમની કે વધા રે ઓઇલી બનાવીએ અને એવું બધું બનાવીએ વધારે મ મસાલા વાળું બનાવીએ આમ આપડે આ આપણા હિસાબથી આ ઘરમાં પરિવાર જવા કે કેવું ખાય છે એ તે હિસાબે આપણે બરાબર બનાવીએ છે. તો શું હોમમેડ ફૂડ આમ સ્વા માટે ખુબ લાભદાયી પણ છે. કે આપડે જેટલું હોય તેટલું ઘરનું ભોજન હમ
અને આપણે આપડી ક્વોલિટી અને ક્વન્ટિટી ભી સારી હોય છે ઘરે બનાવ્યું હોય તો એ સસ્તું ભી પડે છે બહાર કરતા અને સારી ગુણવત્તા વાળું ભી બને છે બને લાગુ થાય છે. કે આપડે ખુબ સારી ક્વોલિટી આપ આપડી રીતે કોઈ ભી વસ્તુ લઈ અને આપણે ખબર જ છે કે એનો ઉપયોગ કેટલો અને કયા પ્રમાણમાં કરવો એ રીતે આપણે ઘરે સારી રીતે સરસ બનાવી શકીએ.
હા એ તો છે જ આપણા ઘરના ઘરનામાં આપણે જે બી કોઈ પણ ભોજન બનાવી છે તો આપણે આપણે સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે એનાથી જો સ્વસ્થ રાખીએ તો આપણે શ શુ હવે આ બાર ના બધા હોય તો ફૂડ પોઈઝનિંગથી પણ બચીએ છે કેટલા બધા ચેપી રોગો પણ થાય છે તો એ બધાથી પણ આપણેે એ બધું બચી શકીએ.
હમ સાચી વાત છે. બચી શકીએ છીએ અત્યારે ખુબ જરૂરી છે સ્વચ્છતા અને અ રાખ સારી રીતે ભોજન પકાવેલું અને વ્યસ્ શીખાવું જોઈએ બારે તો આપને શું છે. આપને તો ખ્યાલ નથી કે એ લોકો એ‌ કેવુ કાવ્યું હશે કેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે તો આપડે હાઈજીનિક નું ધ્યાન નથી રાખી શકતા બહાર ખાવા જઈએ ને તો
હા એ તો છે જ આજના ટાઈમમાં શું હમણાં બીમારીઓ પણ આટલી બ વધી રહી છે તેનું મુખ્ય કારણ તો એજ છે કે ખોરાક આપડે લોકો હા આપડે લો મતલબ નિયમિત રીતે આમ ઘરનું જેટલું હોય તેટલું આમ ઘરનું અ ખોરાક લઈએ તો સા કેટલા બધા રોગોથી આપડે બચી શકીએ છે. બહારનું હમણાં છે આજ આજકાલની પે આજકાલના ટાઈમમાં છે શું બાળકો અને યુવાનોને છેને ફાસ્ટ ફૂડ ખાવાની ખુબ જ ટેવ હોય છે.
સાચી વાત છે એના હિસાબે અત્યારે બીમારીઓનું પ્રમાણ ભી વધી રહ્યું છે અત્યારે જોઓ ને નાના નાના કેટલા યુવાનોને હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે ફાસ્ટ ફૂડ અને આવું બધું બહારનું ખાવાના હિસાબે
હા એ તો છે જ ફાસ ફૂડ જો જેટલું ટેસ્ટી હોય છે જેટલું આપણને ઈઝીથી બધી વસ્તુ આ આટલી નવી નવી વેરીએશનમાં આપણને મળી તો જાય છે પણ એનું આપણે વધારે પડતું જ આપણે અ સેવન કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન જ કરવાનું છે. ને એ જેટલું હોય તે ટલું આપણે અગર જો હોમમેડ ફૂડ ઘરનું આપણે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક આપણે વાપરીએ ઘરમાં લઈએ તો તેટલું આપણું આપણું જ આપણા જીવન માટે સારું કહેવાય છે
હમ્મ સાચી વાત છે, જે ટલું આપડે ઘરનું અને સારું ખાઈએ એટલું આપડા સ્વાસ્થ્ય માટે ભી સારું છે.
હા એજ તો એટ એટલે
હમ ફાસ્ટ ફૂડ ખાલી સ્વાદમાં સારું લાગે છે પણ સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. અને આપડે હોમમેડ ફૂડ છે એ સ્વાસ્થ્ય માટે બી સારું ટેસ્ટમાં ભી સારું હોય છે અને ગુણવત્તા વાળું હોય છે.
હા એ તો છે જ હ ઘરમાં આપણે શું કેટલી બધી નવી નવી વેરાઈટીઓ બનાવીને આપણે આપણા પરિવારોમાં બધાને ખવડાવીએ છે રોજ રોજ નવી નવી વસ્તુઓ બનાવીએ છીએ કે આજે આ પીઝા બનાવું કાલે બર્ગર બનાવ્યું કાલે ફ કે બનાવી પાણીપુરી બનાયવી તો આપણે ઘરમાં જ અગર જો સ્વસ્થ આપણે ખોરાક વાપરીએ શાકભાજી ને એવું બધું તો આપણે આપણા પરિવારમાં બધાની રક્ષા પણ કરી શકીએ છે કે જેટલું હોય તેટલું આપણે ઘરનું ખોરાક આપીએ એમ
સાચી વાત છે ઘરે બનાવેલું તો સારું ગુણવ તમારું સ્વાદિષ્ટ હોય જ છે બાર કરતાથી સારું જ હોયે સારું ચાલુ આપડે ખુબ સારી વાત કરી ફાસ્ટ ફૂડ અને હ હોમમેડ ઉપર આમાંથી પણ
હા
હા